હલો
નમસ્તે બેન
નમસ્તે કેમ છો
બસ બધા અ મજામાં છે તમે ટેન્શન નહી લિયો મને ટેન્શન થઈ જાય
શું કરું આજ તો હા તો આંખે સુજી ગય છે આસું નાખી નાખીને પર હું સોચીને સોચી નાવા ધોવાનું કિયું હું કાલે એને હસબેન્ડને નિહાલતી ખ
ન્યાં જાયને આય આ એ શું તો બધલા કપડા છે એ થઈ ગયા છે તને ધપો ધપી નવા ધોવાનું કિયું શે અને હું સોચું કે ટાબર છોકરું સુવે ને તમે
છોકરી એડમિશન થયો કરવાય તો નહી એડમિશન
ના કરાવું એને કરાવું છે મેડમથી ફોન આવે કે ટીચર કે એડમિશન મક મોક એડમિશન મોકલો
પૈસા ભી તો દેવે બિના પૈસાા તો થોડી વ
બીજું એવું હોય કે બારા એક વર્ષ ના સતરા હજાર માંગે છે
હમ્મ
તો બારક હજાર ઘાલને જ પડે બેન
હું પણ આ જલુ પરાઠા પરાઠા બનાવી્યા હશે અને ટપ્પન ભર્યો છે એ એકલી મનવાર કરી છે સસુર નહી કે ખાવે જીમો જિમો પણ નથી જમતા અને સાસ લઈંગે હશેને અભી
હમ્મ
કે જમમો જમો નહી નથી જમો અને ગાળ નીકાળે છે ને
હમ્મ
એ બે હતે વનાવે છે રોટીયા બર્તન બાજી રિયા છે
એકલા હશેસ્
હમ્મ
સાસ નું તો થણે તરફ છે સાસ સાસ- -
તો હા એમ સાસ બી પરેશાન થઈ ગઈ છે ને.
નણદ ની નંદન દ- -
કોલેજ ગ્યા હશે સુબે ગ્યા સવારે- -
હમ્મ
દસ બજે અને સાંજે છ બજે આય છે.
તમારી કઈ દખ હે ખાતા પીતા જોર આવે- -
વુ ને કઈ કરવાની જરૂરત નથી છે પણ ખાય પીયે ને જોર આયે છે.
હા તમારે કઈ કમી ની છે બધ- -
અ બે એટલે એ એને બાર રસોય છે ને બાર બરામદામાં તમે જોઈએ ને- - વાઈથી- - હમ્મ રસોઈ છે ને મોટલ નું સ્ટાર્ટર લાગે- -
હમ્મ હમ્મ હમ્મ હમ્મ
યાહી થી સાફ સફાઈ કરીે છે. ગ્યા હૂ અલગ પોય ને ખાઉ છુ -
તમે કે તમારા સસુર- -
સસુર
ઓર બડિયા તમારે કિચન રેગયો
ના આ સામાન પણ જમા આવે છે સસુર- - ક્યો આ જેને અલા- - હ એ એ સ હે તો મરે મરે મોની મારે- -
હમ્મ તમરા હસબેન્ડ કઈ ની બોલે- -
આજ પણ તો એટલો બટલું એટલ- - મુંડામાં બોલવા કે સંપટી નથી છે એટલું બોલે- -
તમારી ગલતી કે નહી તમારી ગલતી તો- -
અરે મે મેરી ગ - - થીસ ને ને હસબેન્ડ ની છે. સુબહ ટટેક્ટર ખેતને બોગ જવાર છાંટી છે.
હમ્મ
તો ક્યાંય ક બોલ્યું છે તો એને દોયામાં ઝઘડો થઈ ગયો છે. તો ઝઘડો એટલું ભારી નથી શે નોર્મલ છે પણ એને ઘરે આવતા આવતા ભારી કર દીધું- -
હમ્મ તમાર સસુર- -
એટલું મને મને હા એટલે અમને મને. પાંચ વર્ષ થઈ ગયા છે એનું. એટલી પરેશાન છુ કે પણ ક્યાંય પણ- - ક્યાંક એમ ને બો- -
અરે તમારે કે અમારે એય એ- - માય જેટને જેટ ફોન આ્યો તો બોલે હમ્મ
હમ હમ.
તો જેે બોલેગે. હમ તમારે હસબેન્ડ નું બોલો મારે હેઠે નોકરી કરે ત્રીસ હજાર રૂપિયા. અ દેઉં છું તો મેનો હસબેન્ડ નું બોલ્યો કે ત્યા ત્રીસ હજાર રૂપિયા દેવા. જો જવામાં કઈ વિ્યો તો. મારો ફોન ખુદરો ફોન નઈ. પટક કે તમે કઈ જરૂર પડી છે એટ વાત કરવાનીની. વાત ની કર ની ઉ નું તો. મેં કો તીન મહિના વઇગા કોઈ સેલરી હ ને કઈ કમાઈ નહીં તમારે તો કુછ. અકેલી કલી કે મેંભી ક હ મતલબ હરે કામ કર યું તીન મહિને સે ખુદ મારો. આપ દેખો હું તમે હોસ્પિટલ ગઈ તો સબ ખર્ચો મારો થો સોનોગ્રાફી પૈસો મારો. અ ગાડીમેં તેલ મે ભરાયો. હ તમે ઓર ભયાતી મેડમ ની ફીસ લીધ વા. મારી બાગો ખર્ચો બી મારો સબ મતલબ સ.
દવાયન.
તો દવા નો નોસો રૂપિયા નો ખર્ચું થુંયુ તો મારી સ્કેનર ભેજું કે પેસે ડાલ યુ. ટેબલેટ કે. તમે મેં કિતિ પરેશાન હું મે ખાલી યું હ કે બ પૈસે નહી દેતે. મારો ખર્ચો મેં ખુદ નીકાલુગા.
તમારે એટલ ઓબી ટા રા. નાની દીકરી છે એનો.
ટાબુરનો બલો દખો. હજાર રૂપિયા દૂધ વયો મહિનારો તો હજાર રૂપિયા મેં આલ્યો માસી ને ટંકી પરાવરો. ભી ઘરે ન ઉભર માસે બોલે ટંકી ભરાની હૈ પેસે દો. તો મેન કા દખો હજાર રૂપિયા માંગ રે દૂધ કે દે દો તો કે નહી તમે. તમી પરેશાન હું મેં પૈસે સે પરેશાન હું. યું હૈ કે તમે તમે કઈ અભી.
હું હું પણ પરેશાન છું આમા એટલે માર. મારે પણ નથી છે પેસા એને સાતસો રૂપિયા પડ્યા છે.
હમ.
હું પણકા ને કાઈ કેતે.
તમે મતલબ.
પૈસા થાય ને પ પૈસા મારે ને. પાસમે થાય થાયું સબ્જી લઉ સું. અને છોકરાંને ખાવારૂ લવસું.
અને છોરા છોરી કચુ ખાવાનું ચાવે નહી ચાવે. બીજું યો લાવન વો લાવન.
હમ ઘણું થાય.
મારું છોકરીઓ બી ધ ઘણું જ ચાવે પણ મુ એડજસ્ટ કરુ છું એટલે મુ. પૈસા દે દું હો છું બાર એક એક વાત હૈ ચલો ઘર મેં. અ નોભી પૈસા હાલું એ ભી હાલે. ચલો થોડા પૈસા બચત વે બચત ક બિલકુલ મતલબ એ. બંધ હિ કર દિયા. તમેં મતલબ હ બલકુલ હિ બંધ કર દિયા પૈસા દેના મેનુ સબ કરતી રહે ગયું. હ મા.
તો તમરે તમારે તમારે શું કરયુ તમારા.
કઈ નઈ પલ્ટીયા કરે બેઠય બસ.
નય નય થાય છે ગામડામાં.
હમ.
મેં તો આ છે બોલ્યો મે જાવ તમે કઈ કામ નહીં
અમારે પણ હસબન્ડ સાઈડ નથી આવતી તો હું એને કેવ છું કે તમે તમારે જાઓ આજે કે હું કં જાઉં ફોન સેટ ન ફોન આઇષ તો જાઉં.
મે મેં બી મસબન કે તમે જાવ કઈ બી જવ ત્યાં નહી રેના બસ જવું. મેં તો રે લું ગી અકેલી.
તો રોટલા બનાય છે રસોઈમાં.
હમ્મ, સુબે ના?
શું શું બનાવે છે એને તમે જમ્યું નથી ને ખાણું.
ખુશબુ આઈ રોટી કી.
હમ્મ.
તમે કબી વાત કરો તો વહી બેઠ કરના નેટર્ક અહ મતલબ અવાજ બડિયા આવે.
એ હું ત આઈશું.
ધૂપ મે તો ની હો?
ના ના છાવશે અમારે. પેડ પૌધા સે ને ગેડ ભાતની છા.
હા. તમે કો ફોન કટે ફોન કટે તો વીજોઇએ વહી જા બેઠ જના વા-વાત
ઉપર અહ મૈને છોકરુ દોરે એટું ઉધર ઉદરના એટલે નીચે પણ ઘીરે છે. હા રાખતા તો હતા પર હો પાછો આમ બી તો થાય છેન પાંછે રોટલા બનાઓ બાજી બનાઓ.
એની હાર થઈ જાય તો તમારે કઈ ખર્ચો કઈ ખર્ચો નહી થાય.
દો હઝાર રૂપે મહિના દે હમ્મ. ખાવાને તો આના નહી ખાવે જદા તમારે ક્યા દો હજાર રૂપિયા રો ક્ષો રક્ષણ આઈ જાય. તમાર તો અનયારા વેવાતા હોય તો વેવા દો.
હમ્મ, હું આજ પણ હ હું આજ પણ ગબરાયશ ન હું તો પોય ખાવ તો ખા
હમ્મ.
હસબેન્ડે જે પાનમાં લ લ હશ બેન્ડ ને જીવાન પર લગનથી સી લગનું હોય ને એટલી બાટ ના હોતે.
હો તો હેઈ. એક નો તો સબર રાખનું પડે છે.
એ એક એટલું થાય થાય. પણ હું બીજું એ બીજો એનો બેટો બી એનો થાય તો તો પરેશાની જ છે ને હુંછે.
સાઈ કેવો છો તમે બેન કેમ કરો આ વાત. અતરું સાલ હોઈ ગયો છે. અભી સુખ આવે અભી સુખ આવે એ તો ની હદરે. એટલું બરદાશત કરી કરે એને કરે કરે એને કતરૂ કરો.
હું આણાં લોગામાં બીચાર હું ઉપર ભગવાનથી કાઈ જાઉં છું.
ઈન લોગો કે ખાતીર.
એસા કાઈ નહીં કરણ બહેન દેખો તમારે છોકરો હૈ કોઈ નહીં રાખ
છે ઓહ હોય શકન જેસે.
હમ્મ.
હુ કમુ જી જી ઠીક બેન ઠીક હે હું
કર દો કોલ